જય શ્રી કૃષ્ણ કેમ અછો. બસ મજામાં જઈ શ્રી કૃષ્ણ. શું કરી રહ્યા છો.
બસત. થોડુંક હવે રેસ્ટ
હમ આમ હું વિચારતી હતી જો તો આપણે મોલ પરથી ખરીદી કરીએ અને જે આપણે બજાર આપણે નોર્મલ જે પારંપરિક બજારથી ખરીદી કરીએ એ બંનેમાં કેટલું અંતર હોય છે નઈ.
હા એ તો છે ભાઈ.
મોલની ખરીદી જોઈએ તો આપણે કોઈ પણ મોસમમાં આપણે કરીએ તો પણ એમાં એનો કઈ ઇફેક્ટ રહેતો નથી ચાહે શરદી હોય ગરમી હોય તો પણ આપણે મોસમનો કોઈ એના ઉપર પડતો નથી અસર પણ આપણે જો પારંપરિક બજારમાં ખરીદી કરવા જઈએ તો ગરમીમાં પણ આપણને ગરમી લાગે છે પછી વરસાદ હોય તો પણ આપણને એ વરસાદની સિઝનનો પણ સામનો કરવો પડે છે તો એ પ્રમાણે આપણે જો મોલમાં ખરીદી કરીએ તો કોઈ પણ સમય કે મોસમ એવો આપણને એના ઉપર અસરકારક હોતો નથી અને જો આપણેે અમ બીજી જગ્યાએ જઈએ તો એમાં અસર પણ પડે છે મોસમની.
હા ઈ તો છે ભાઈ કેમ કે બધ જઈએ ને અહીંયા ખુલ્લામાં જઈએ તો ફરક
હા અને જો ગરમીના મોસમમાં પણ આપણે મોલમાં જઈએ તો એસી ચાલતી હોય છે અ બીજા અને વરસાદ ન પણ આપણે કોઈ અસર પડતો નથી તો બહુ સારું રહે છે અને બીજું જો મોલ એક જ જગ્યા આપણે મોલમાં જઈએ તો આજ આજકાલ તો મોજમાં કપડા જૂતા થી લઈને અને ઘરના રાશન પાણી સુધીનું બધી બધી પ્રકારની ખરીદી આપડણે એક જ જગ્યાએથી કરી શકીએ છએ.
હા એ તો હવે એમ બી સારા સારા સ્ટોર્સ બધા બની ગયા છે. સરસ કે આપણને આમ ઘર બેઠા બી સર્વિસ મળી જાય ને ભાઈ બહાર જઈએ. તો પણમ બધું મહેસૂસ ન થાય કે ભાઈ શું ચાલી રહ્યું છે બાર નો મોસમ કેવો છે આપણે અંદર
ચ આપ પણ ની ખબર પડે.
બિલકુલ અને બહુ સ આમ આપણા માટે બહુ સા સારી સુવિધા મલી રે છે. અ એક જ છત નીચે એક જ મોલમાં જઈને આપણે નાના બાળકોથી લઈને અને મોટા વડીલો સુધીને જો પણ વસ્તુ જોઈતી હોય એ બધી વસ્તુ એ એક જ જગ્યાએ આપણને મલી રે છે. ઘર ઘરની ઘરની પણ કેટલી બધી જરૂરિયાતોની અ જે વસ્તુ હોય છે. એ એ પણ આપણને એક જ જગ્યાએ મલી રે
હા એ તો છે ને ભાવમાં બી કેટલુંક ફરક પડે આમ.
બિલકુલ
હમ એ તો આપણા હવે આપણી આપણી સુવિધા હારી થઈ ગઈ છે.
બિલકુલ સારું છે કે અ કેટલી બધી અ ઘરની જે વસ્તુઓ છે એનો પણ આપણને એક જ જગ્યાએ સ્ટોલ મલી રે છે. અ ઘરની જે નાની નાની અમથી વસ્તુઓ છે જેના માટે પણ આપણને અલગ અલગ દુકાને દુકાને ફરવું પડતું હતું એનાથી આપણને થોડું છુટકારો મલી ગયો છે.
હહ ઈ છે ભઈ આમ જોવા જઈએ તો બનેઉ આમ કે ભાઈ બિચારા દુકાનવાળાને ભી ડોબલ નુક નુકસાન બી થઇ જાય.
બિલકુલ સાચું કહો છો કે હા મોટા મોટા મોલ બનવાથી જે નાની નાની દુકાનોની ખરીદારી એમના રોજગાર ઉપર બહુ જ અસ
બહુ જ અસર થઈ છે. હા
નાની દુકાનો હવે ઓછી ચાલવા લાગી ગઈ છે.
હા તો ઈ તો છે. આમ લોકોને બી બહુ આમ આમ કઈને કમાવાનું એટલે બહુ અઘરું પડી ગેલું. જે લોકોને બી આમ ધંધા ઉપર બી એટલી બધી એ લોકોને માર પડી ગઈ છે ને. કે શું વાત કરી હવે તો
બિલકુલ સાચું કો છો તમે.
પણ એ લોકો ભાઈ આપણા માટે બી આમ એક રીતે ફાયદો બી છે કે ભાઈ આપણને બધું મળી જાય એક ઠેકાણે તે આપણે બી વિચાર કરીએ કે ભાઈ કોણ જવાનું હવે અહિયાં થી ત્યાં એટલે એક જગ્યા મળી જાય તો આપણને બી ટાઈમની બી બચત થઈ જાય. ને ભઈ પહી આમ ભાડા બી આપણને બચી જાય આમ
બિલકુલ સાચું કો છો તમે. અને મોલ પર જઈએ તો કેટલી જગ આપડે જોઈએ તો કેટલા બધા ઓફર્સ હોય છે. અ સમર સેલના સમર સેલ લાગે છે, પછી કોઈ પણ ફેસ્ટિવલ સેલ હોય ફેસ્ટિવલ સેલ લાગે છે, પછી જયારે આપણે અ સ્ટોક ક્લિયર કરવાનું હોય છે ત જ્યારે પણ કેટલી બધી અ આ સારી બ્રાન્ડની વસ્તુ હોય છે. એના પણ પર સારો સેલ લાગે છે. તો એ પણ આપણા માટે એક સારો આમ ફાયદેમંદ સાબિત થાય છે.
હા એ ઈ તો છે. બધી અમને લેડ ને તો શું આમ એક વાર બસ ખાલી કે ખબર પડવા જોએ કે અહીયા ઓફર લાયગી છે તો એ તો તો પોહોંચી જ જાય લેડીઝ લોકો તો
એકદમ સાચી વાત કો છો. અને આપડે ન આ માટે આપણને પણ થોડું અ નુકસાન આ પણ થઈ જાય છે. કે આપડે અ વધારે પડતી સેલના ચક્કરમાં આપડને જે વસ્તુ જોઈતી હોય એ પણ અને જે વસ્તુ ન જોઈતી હોય એ પણ આપડે અ ખરીદી કરી લઈએ છીએ.
હમ એ આપડે વિચારીએ ને કે ભઈ ચાલો કોઈ ની ફાયદામાં મળતી છે. પણ એ વસ્તુ આપડને ની વિચારીએ કે આપડને આમ યુઝ આવહે ને પછી ઘણી વાર એવુ હોય જે વસ્તુ પડી રે. ભલે આમ મે તો કેવુ ખાવાની વસ્તુ કે ભઈ વધુ પડતું ભઈ ઓ પરોય તો આપડે એ વસ્તુનું બી પરચેસ કરી લઈએ જે એ વસ્તુ એમ એમ નેમ પડી રઈને પછી આપડને બાર ફેં વા પડે.
બિલકુલ સાચું કહો છો તમે. ને મોટી-મોટી ઓફરોના ચલતે આપડને ની જોઈતી વસ્તુઓનું પણ આપડે ઘરે લાઈને એનું પણ આપડે મો મોટો એ મૂકી દઈએ છે અ કે સ્ટોક મૂકી દઈએ ઘરે લાઈને પણ બિસ્કીિટો તમે જોતા હોય તો એક સા એક ફ્રીના ચક્કરમાં આપડે અ આપડને ખાલી નાનો પેકેટ જોઈતો હોય તો પણ આપડે
હા આમ આપડે હા આમ આપડે મન છો રો ને ના પડ્યે ની ખાવાનું ની ખાવાનું પછી ત્યાં જઈને મન જ બદલાઈ જાય. ભલે કોઈ બી હોય. તો એકવાર તો આમ લઈ લેઇટ લે અમ.
હન અને શાક શાકભાજી એક-એક મોટી વાત એ પણ છે કે જો અ કિરણાની સામાન, કપડાનું સામાન, હાઉસ હોલ્ડનું બધું સામાન, એના સાથે-સાથે આપડને શાકભાજી પણ હવે તો બડા બ મોટા-મોટા મોલમાં હ જે જે રોજ નો જે સામાન છે એનું પણ એક જ જગ્યાએ સ્ટોક મલી રહે છે બધો.
હા એ બી છે. ભઈ આમ શાકભાજી વસ્તુ મેં તો કેવુ ને બધી વસ્તુ તો એટલું જ સ બધા મોલમાં બધી આમ એટલી સારી સર્વિસ મળે ને કે બધું જ મળી જાય આપણને એકઠેણે કે ભાઈ આપણે આમની કે ભાઈ ચાર ઘંટા બી ચાર કલાક બી ત્યાં જતા રહી તો આપણને ખબર નઈ પડે કે આમ જેટલું લઈ એટલું ઓછું જ લાગે એમ લાગે
બિલકુલ એકદમ સાચું છો તમે અને મોલ ના લીધે બી કેટલા બધા લોકોને પણ રોજગાર મળ્યું છે તમે જોયું હશે કે ત્યાં મહિલાઓ અને પુરુષો પણ અમ ડે શિફ્ટ નાઈટ શિફ્ટ એવી રીતે કેટલી બધી અલગ અલગ જુદી જુદી પ્રકારની એ લોકોને પણ સારો રોજગાર મળી રહ્યો છે.
કુરિયર મતલબ ડિલિવરી વાળા એ લોકોને બી સારું આમ એ લોકોને બી મળી જાય આમ
બિલકુલ એમાંથી સારા રોજગાર પણ ઉપલબ્ધ થયા છે કેટલા લોકો લોકો માટે અને સેલ્સમેન આપણે અંદર જોઈએ તો કાઉન્ટર ઉપર પણ કેટલા બિલિંગ કાઉન્ટર ઉપર પણ કેટલી મહિલાઓ અને પુરુષોને પણ અલગ અલગ રોજગાર મળ્યો છે તો રોજગારના નજરિયાથી પણ આપડણે જોઈએ તો પણ બહ સારો થઈ રહ્યો છે એક મતલબ આ કામ
હા એ તો છે.
અને આપડે કોઈ પણ વસ્તુ આપડા હાથમાં લઈને જોઈને સારી રીતે પરખીને મોલમાંથી આપણે ખરીદી એ એ સૌથી મોટું બેનિફિટ તો એજ છે કે આપણને જોઈ વસ્તુ જોઈતી હોય ને એને આપણે હાથમાં લઈને જોઈને આ આપણને સંતુષ્ટિ થાય છે કે ના આપણે જાતે એને શોધીને લાયા છે એમ
હા તો છે ને ઘણા લોકો તો શું આમ આળસમાં મારે જાયની ને અવે બસ ઘર બેસ ને બસ બધું જે હોય ઓનલાઈન જ પરચેસ કરી લઈએ એમ ઘણા જણા એ બી હોય કે આમ ઓનલાઈન પર જ આ નિર્ભર હોય આમ
હોય અને પછી જો આપણને ન ગમતી વસ્તુ આવે તો એમાં સમય પણ એ થાય ખરાબ જાય છે કે પાછું એને રિટર્ન કરવાનું રિટર્ન માટે બધા ફોર્માલિટી કરવાની
પણ આમ લોકો ને મજા પડી ગઈ નું બી આમ કે કઈ નઈ અમારે બદલી તો થઈ જશે આમ
બિલકુલ સાચું કહો છો તમે
પણ એમની વિચારે કે ભાઈ લોકોને હેરાન કરવાનું ને એમ બસ બેસીને જ જુએ બધું આમ
તો કુલ મલાવીને આવું કહી શકીએ છ છે કે મોલની ખરીદી અને પારંપરિક બજારની ખરીદી ના ચલણમાં હમણા તો વધારે પડતો જે મોટા જે મેગા સિટી છે એ સિટીમાં તો વધારે પડતું મોલની ખરીદીની તરફ લોકો વધારે છુકાવ થઈ રહ્યો છે બધાને ઘરની જે જરૂરિયાતની રોજની વસ્તુઓ હોય છે એમાંથી લઈને કપડા અને કિરાણા અને બધા સામાન માટે લોકો વધારે ને વધારે મોલમાંથી ખરીદી કરવાનું પસંદ કરે છે.
હા પસંદ તો કરે છે બધા જ કરે છે હવે તો
પસંદ એજ થઈ ગઈ છે પોતે જાતે જઈને અને અ મોલમાંથી ખરીદી કરવું એમ
બી આવુ જ બધું ગમે બસ બ્રાન્ડેડ જોુએ ને બસ હવે દિમાગમાં એ બેસી ગાયુ એમની વિચારે કે દુકાન વાળા બીચારા એ લોકોને બી એમ એમ હવે બધ બધાની સોચે થઈ ગઈ છે ચાલો કઈ નઈ
ચાલે તો આપડે બી ફરીથી મળીશું અને આપભીશે તમારાથી વાત કરીને બઉ બધી માહિતી પણ મળી અને બહુ બધા એકબીજાના વિચારો જવાનું
હા ના ના તમારી જોડે પણ ખબર પડ્યા ભાઈ હા
હા તો ફરી મળી શું અને તમે તમારો ખ્યાલ રાખજો બધાો પરિવાર વાળાનોો ત મારો બધાનો ખ્યાલ રાખજો હા જય શ્રી કૃષ્ણ ચાલો